શી કેમ છો તમે.
મજામાં જય શ્રી કૃષ્ણ બેેન તમે કેમ છો મજામાં.
બસ મજામાં.
હ શું કરે છે મમ્મી પપ્પા ને બધા મજામાં.
હો મમ્મી પપ્પાને બધા બેઠા છે પપ્પા દુકાન ગયા હવે. બસ અને મમ્મી હમણાં ઉઠશે થોડી વારમાં.
હમ અને ભાઈ બેન બધા મજામાં.
હોવ બધા મજામાં છે હવે. તમારું છોકરું કેમ છે મજામાં.
દીકરો હા મારો દીક. મારો દીકરો જે શાળામાં ગૃહ કાર્ય મળ્યું છે ને અમને રજાઓનું રજાઓનું પણ ઘરકામ ગૃહ કાર્ય મળ્યું છે તો આજે અમે શરૂ કર્યું. થોડીક વાર અડધી કલાક પેલા શરૂ કર્યું.
અચ્છા એવું છે. શું છે? ગૃહ કાર્યમાં પછી.
કાલે કલર બુક લાવ્યા એટલે સ્ટેમ્પ્સ નું કામ છે અમને તો સમજાતું જ નોતું. અને એકચુલી મે ઓલી. બધી નથી માહિતી જ નથી વા વાંચી મેલ માં પણ એક બે જણા મને પણ મેસેજ કરતા તા ત કે શું છે પછી. વાયા વાયા એક કોઈ બીજા સેક્શનમાં વિડીયો આપ નાખ્યો હશે કોઈએ. આજે વિજ્ઞાન નો. તો વિજ્ઞાન વિષયનું આજે કરીએ છીએ હજી પ્રિન્ટ આઉટ સ્ટેમ્પ્સની બાકી છે. પણ જે સ્ટેમ્પ્સ વિશે ન ત્રણ પેરેગ્રાફ લખવાના છી અને એક બે આકૃતિઓ હતી અવે અમે પતાવીએ છીએ
અચ્છા એવું છે.
તો હજી તો આજે વિજ્ઞાન નું એટલે ઓમ તો સાત ગૃહ કાર્ય છે તમે બી છે હજી સાત દિવસ રેસુ ને તો પછી એક એક ગૃહકારે રોજ એક પતાવી હવે આજે હજી પતાવશુ હજી થર્ટી મિનિટસ હજી ત્રીસ મિનિટ આરામ થી લાગશે. એના પછી પણ સ્ટેમ્પ્સ તો બાકી જ જો મામા પ્રિન્ટ આઉટ લાવે તો. ન તો પછી ત્યાં ના આધારે લઈને ત્યાં જાય એ મામાને. કે શું કાલ સમજાવી ને. કે આટલા સ્ટેમ્પ્સની આ સાઈઝ જોઈએ છે આટલા સ્ટેમ્સ ની આ સાઈઝ જોઈએ છે. તો એ ત્રણ કાગળમાં અ હ. રંગીન કાગળમાં રંગીન બુક લાયા તા કાલે રંગીન કાગળની બુક હવે રંગીન કાગળમાં એને ચોંટાડશુ એલે તો હજી બાકી હવે એને ત્રણ મોટા ફક ક્રાઉ લખવાના છે, પેરેગ્રાફ લખવાના છે.
બરાબર પછી તમારી દિકરી કેમ છે મજામાં છે એ બી
હા જી દીકરી મજામાં છે ભગવાન નો ખુબ ખુબ આભાર મજામાં છે
બરાબર એ કયા વર્ષમાં છે હમણાં
હવે ત્રીજું વરષ પતી ગયું એટલે તમે જેમ આગળ પાછળ થાવ ને તમારું બીજું પતી ગયું.
હ બરાબર મારું બીજું વરસ પત્યું
એટલે એનું ત્રીજું પત્યું હવે એક ચોથું રહેશે અને અહિયાં કે ત્યાં હવે બધી જગ્યાએ ડિગ્રીઓ તો જ હવે તમારું તો અડધેથી ફોલોઅપ નહી થાય. અને હવે જે નિયમ અનુસાર બી કોમ બીબી એ બધું ચાર વર્ષ અહિયાં પણ
હા અહી ચાર વર્ષ અમારે બી ત્યાં કોલેજમાં બધું કીધું કે ચાર વરસનું છે પણ ચાર ત્રણ વરસ તો કીધું છે કમ્પલસરી છે પછી ચોથું તમને કરવું હોય તો નહીતર ચાલશે એવું કીધું તું
પણ તમે તો આ નિયમ કર્યા પ પેલા પેલું વરષ ચાલુ કર દીધું ને બાકી તો કરવા પડશે ને ચારેય વર્ષ કેવું ન તમારે તો હમણાં ત્રણ વર્ષમાં પતી જશે મને એવું લાગે છે. ડિગ્રી હાથમાં આવી જશે.
મળશે પછી ઓનર્સ ની ડિગ્રી જોઈએ તો ચાર વર્ષ કરવું જરૂરી છે એવું કીધું તું કોલેજ બસ હવે બે
પણ તમારા પછી આ નિયમ આવ્યો તો હવે તમારે કરવું પડશે એમને ઓનર્સ થી નીકળી એટલે થોડુંક ફરક આવી ગયું એમ અલગ છે.
હા એ તો ફરક આઈ જશે થોડું તો
અને હવે બધા જ નવા ચારેય વરસ કરશે કે આવી રીતે ત્રણ પ્લસ એ ત્રણ ફરજયાત એક આવું એવી
અમારી કોલેજમાં તો એવું જ કીધું બધા એ શિક્ષકોએ કે ત્રણ વરષ તો જરૂરી છે બાકી ચોથું તમને કરવું હોય તો બી ઠીક છે તો પછી તમને ઓનર્સની ડિગ્રી મળશે અને ત્રણ વરસ કરશો તો ડિગ્રી મળશે એવું કીધું તું એ લોકોએ મેં બે ચાર દિવસ પેલા જ ગઈ હતી હમણાં
હા આ બધું નવું નવું શીખવા મળે છે હજી તો કાઈ સમજ નથી આવતી હજી એક બે વરષ થાશે ને બધા નિયમોને કારણ કે આ બધી ડિગ્રી ચાર વર્ષની કર નાખી
હા એ તો ચાલે જ છે પ્રોસે
હા પરદેશ ની જેમ જ કરનાય ખૂ પરદેશમાં પહેલેથી બધી ડિગ્રીઓ ચાર વર્ષની છે બારમા ધોરણ પછી ચાર વર્ષ
અચ્છા
તો મારી દીકરી ને ત્રણ વર્ષ પતી ગયાં હજી એક વર્ષ બાકી
ના બરાબર વાત છે તમારી બી પણ એના પછી માસ્ટર્સમાં ફરક આય જાય ને એક વરષ જ કરવાનું રહેે છે એવું કે છ
હા હા એ ફરક છે. કારણ કે મેં માસ્ટર્સ કરેલું ત્યારે અમારા વખતમાં અમારા સમયમાં બે વર્ષ એટલે હવે તમારે જો અ દીકરી એમ કેતી હતી મારી કે અહીયાં પણ એવું જ હશે મારી દીકરી કીધું તું કે માસ્ટર્સનું એક વર્ષનું પણ માસ્ટર હોય, દોઢ વર્ષનું માસ્ટર હોય તમે કયો વિષય લ્યો છો ઈ પ્રમાણે. હવે અહિયાં તો મને એટલું જ્ઞાન નથી. હ, ધ્યાન પણ નથી, જ્ઞાન પણ નથી એટલું બધું માહિતી નથી.
મારે બી શિક્ષકે એવું જ કીધું તું કે અવે એક વરષ કરવું હોય એ એવી રીતના થશે અને તમને ડિગ્રી કરીને કરવું હોય તો બે વરસ ભી થશે એવું કીધું.
હમ્મ. અને એકચુલી હમણાં હમણાં મને અચાનક યાદ આયુ નાનાજીને જોડી લેશું ને. નાનાને. આમાં ગુજરાતીમાં તો પણ હ. હજી બધાનું શરૂ જ થયું છે એટલે હું હમણાં વિચાર વાત કરતાં કરતાં વિચારુંશ કે તમેને અમે વે વાત કરી તમે મા દીકરીને બધા કેટલી વાત કરશો, કયા વિષય પર કરશો?
હા એ બી તમારી વાત
નાનાને તો હું જ જોડી દઉં છ એટલે મારે તો હમણાં નાના પાંચ નાના મને પાંચ કરશે હું નાનાને પાંચ કરીશ.
શું?
નાના છે જે આપડા
જી જી.
ના મને પાંચ કરશે જે પાંચ કરી શકીએ આપણે એકબીજાને. અને ઈ મને પાંચ કરશે એવું જે હોય કે હું એમને પાંચ કરીશ જે હોય એ એટલે તમે બધા હજી બેઠા રેજો એને હું હમણાં પતાવી દઈશ.
હમ્મ.
કારણ કે હવે મારે કાલે કે પરમ દિવસે તો
હમ્મ, સરસ. મારો દીકરો ગૃહકાર્ય બતાડવા આવયો છે બહુ સરસ બહુ સરસ. અપ્રતિમ. દીદી છે દીદી બેન છે. હ.
બીજું બધા મજામાં ત્યાં? નાના નાની, મામા મામી બધાં?
બધા મજામાં બધા મજામાં હમ્મ.
બરાબર બરાબર.
હ આપડે પેલા નાનાને જોડી લઈશું ને હમણાં લગનમાં આવ્યા હતાં તો. હું આજે કરું છું એમને હ.
નાનીને ત્યાં બધા મજામાં છે?
હાજી હાજી બધા મજામાં, નાનીયે થોડીક વાર સુુતા. અમારો પણ અહીંયા હમણાં ટા ચાનો ટાઈમ થશે એટલે હું તો નઈ પીતી. પણ હજી તો મારા દીકરાનું આજે જમવાનું પણ બાકી છે. ભૂખ નથી ભૂખ નથી ચાલુ છે એનું.
ના પણ એ તો આપણે હવે થોડું મોડું ઉઠીએ એટલે ચાલે આવું તો બધું.
હા તો હું નાનાને જોડી દઈશ. મને લાગે છે કે અ અને મને હા વાત કરીને આજે કઈ જ દેજો આવી આવી રીતે કરે. અને ભાભી તો ઘરે જ હશે એટલે ઈ ફટાફ ફટોલું કરતા જ હશે ને કે સૌથી પેલા એપ ચાલુ થાય તો ઈંગ્લિશ કરવું પડશે. અને પછી જે હા. કે એપ બધી આપણને ઇંગ્લિશમાં માહિતી આપે અંગ્રેજીમાં. અને પછી જે ભાષા ઓ આવડે તો નાનાને છેટલી આવડતી હોય. ગુજરાતી, હિન્દી, સિંધી, અંગ્રેજી પણ આવડેને નાનાને.
હા એ તો હવે શાળામાં શિક્ષક હતાં.
હા હા હા બરાબર બરાબર હા તો ના મને જોડી દઈશે એમ તમે આજે વાત કરી અને કરી દેજો એટલે તમે બધા કરશો ને એની પેલા હું ને નાના વાતો કરી લઈસુ. એટલે જ મને હસ્તુ આવે છે. અને નાના ને જોડશો ને એટલે તમારી મમ્મી ને પણ સરળ થઈ જશે આ.
હા એ બી વાત બરાબર તમારી એમના બી ચાલીસ મિનિટ કેવી રીતના થઈ જશે ખબર નઈ પડે.
એ તો ખબર નહ પડે અને દાદી એમ જ કેતા હતા કે પેલા આ ભાષામાં કર્યું. તમે તો આ ભાષામાં જલ્દી શરૂ થઈ ગયું હતું એટલે આ ભાષામાં કરી નાખ્યો. અને ઓલામાં પણ કરીશ હવે મને શું યાદ આવ્યું પાછું એ મારું સિંધી કાર્ય થઈ ગયું છે બધું. પણ હવે જેમ તમે હમણાં કીધું ને કે બીજા કાર્ડ માંથી ઓ ટી પી ને નવેસરથી પાછું
તો એ પણ આપડે શક ક્ય થશે એટલે જો તમે ફૂરતીથી બધા લોકો અ કાર્ય કરવા લાગશો ને તો સાત દિવસમાં એક સિંધી કાર્ય પછી બીજા સાત દિવસમાં ગુજરાતી પછી પતિદેવનો બધાનો જે પતિદેવનો અ મોટા પપ્પાનો મોટા કાકાનો નાના કાકાનો બધાનો જે ઓ ટી પી આવે કાર્ડ હિસાબથી તો પાછું એક વાર સાત દિવસ સિધી કરીએ. એવું શક્ય બની શકે એટલે હું લાંબુ વિચારું છું.
હા એ વાત બરાબર છે તમારી એવી રીતના થાય.
એવી રીતે થઈ શક્ય થઈ જશે. સરસ થઇ જશે એમ મને એમ થાય કે હું બદલાવ પણ જો હું તમને કેતી હતી ને હવે કાકા ને વાત કરી જોવ કેવી રીતે થાય છે. શું થાય છે એ તો એમને એમ કેતા પણ જયારે આપડે લઈ આવ્યા ને નવો નંબર
હ હ.
કે આમાં યુ પી આઈ કરી નાખીએ મે તું મને જરૂર જ નથી યુ પી આઈ ની કારણ કે અમે તો ત્યાં જોઈએ એટલે જરૂર નહી. અને મારો ફોન તો રમતા રાસ પછી ઘણા લોકો આ બધું લોક રાખ ખે પછી લોક ના જે રૂલ્સ અને નિયમો પ્રમાણે બધી સ્ક્રીન અંદરથી ને એ બધું સલામતી નું બઉ થઇ જાય. અને હવે મારે કાલે મમ્મી ને આજે સમય મળે તો મમ્મી ને કજો કે એક બે અમે સાંભળ્યા જ તા કે એક બે ગીત પાછા સાંભળે સેંધી ના તો ધ્યાનથી સાંભળીને પછી તમને ને મમ્મીને સમય મળે થોડું હ એક બેસ ગીત સાંભળ્યા તા જેમાં નતું આવતું. તું બધું ધાર્મિક તો ઈ હિસાબથી હવે મારે ઉપર હ ગીત નું નામ આપવાનું છે ગીત હવે આપી જ દેવાનું છે મને લાગે છે કે કાલે દસ તારીખ છે ને
હા કાલે દસ તારીખ છે.
જોવું પડશે બરાબર કઈ તારીખ છે કાલે કે પરમ દિવસે છેલ્લી તારીખ છે આપવાની. ન તો પછી મને હેરાનગતિ થશે. તો હું મારા દીકરાને એમ જ કતી હતી કે મને ચાલુ કરી આપો.
હમ એ તો તે
એવું શાંતિથી સાંભળી અને પાછા બે ગીત નું ઓલું રાખું. કે કોને કયું ગમે છે કોને ગમે જે વધારે જણાને ગમશે ને જે બધા અમે જે ભાગ પણ લેવાના છીએ. બધા નૃત્યમાં નૃત્યમાં જે ભાગ લેવાના છે ને બધા એમા હું મૂકી સકર જો બે ગીતો મૂકી જેમાં વધારે ઓલું થશે. મત મળશે મત મળશે તો પછી એ હિસાબથી અમે આગળ એઈજ ગીતનું નામ મોકલીએ એવું કરવું પડશે.
હા એ તો વાત બરાબર છે સહમત હોવું જોઈએ ને બધું.
હા બરાબર છે. હ બાકી મજામાંને
હા બાકી બસ મજામાં
હા મોટા મમ્મી ને કહી દેજો કે થઈ જશે
હા એમનું મને લાગે છે કાલે એક દિવસ એક જ દિવસમાં આવશે કેમ કે હમણાં પ્રોફાાઈલ ટાસ્ક જ આજે અપડેટ કર્યો છે અમે
હા એ સવારે થયું અને તમારું કાલે બાર વાગે થઈ ગયું હતું ને બપોરે બધાનું કે બે વાગે થયોું તો રાત્રે તો સર નો મેસેજ આવી ગયો હતો એટલે અત્રે તો મેં વાઈફાઈ બંધ કરી દીધું તું તો મે તમારો મેસેજ સવાર્યો એના પછી મેં તો જે ચાલુ જ કર્યું કાલ તો મેં સ્વિચ ઓફ કરીને બહાર જ મૂકી દીધું મે ત છોડો બાજુમાં નથી મક અમે કેલારામ લયા પછી હવે મામા આવે તો મામાને કઈ બેટરી છે ન તો લેવા જવીું પડશે અને બેને સમજાવ્યું એક સુપર માર્કેટ હતું ત્યાં કઈ રીતે કરવાનું તો જોઈએ હવે આવી રીતનું થાય સાત દસ સાતસ ના છુકડો છે સરસ હશે ઓનલાઈન પણ હશે અને એના પૈસા ને મૂલભાવ પણ બરાબર હતો